તમે કેમ છો? એકદમ મજામાં. હમ! આજે હું ટીવી જોતી. ટી હમ અને. પછી, એમાંથી મને એક વિચાર આવ્યો. એમાં એક એની મમ્મી છે ને, બહાર જાય છે ને. તો એ એના દીકરાને ફોન આપી દે છે. કે મને તું અમારું એન્જોય કરવા દે. તું ફોન જો.
એ જોયું ને, એટલે મને વિચાર આવ્યો.
કે આપણું બાળપણ અને અત્યારનું બાળપણમાં. કેટલો તફાવત છે. આપણેે નાનપણમાં રમત રમત આપડા મમ્મી આપણી સાથે. તે રમત રમતા.
આપણેે બધી નવી નવી ગેમો ઘરની બહાર રમતા.
તા
અને મમ્મી પપ્પા સાથે લઈ જઈ ને તો, એ લોકો. આપણને એનો પૂરતો સમય આપતા જ્યારે અત્યાર હું જોઉં છું. તો દરેક બાળકો આગળ મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ જ હોય છે અને એટલું બધું એમાં ખોવાયેલું હોય છે ને. કે એને અત્યારની કોઈ બહારની ગેમ કે, ઘરમાં રમવાની ગેમ ની ખબર નથી. અને મમ્મીઓ પણ પોતાની કીટી પાર્ટી માં જાય છે. કે બહાર ફરવા જાય છે. તો એ લોકો પાસે પણ પોતાના બાળકોની આગળ વાત કરવાના ટોપિક નથી. મોબાઈલ આપી દે, એટલે એ એની ફ્રેન્ડ સર્કલમાં ફ્રી રહી શકે. અને બાળક મોબાઈલમાં રહેે. એટલે આ જોય અને મને. બહુ જ એમ થયું કે, આપણું બાળપણ ને અત્યારનું આ બાળપણ. કેવું અલગ થઈ ગયું. અને ઈ માટે મારે વાત કરવી હતી તો, ચલો તમને હું ફોન કરી. અને આ બાબતે વાત કરું તમે શું કહો છો?
કહો છો? હા! સાવ સાચી વાત. છે મને તો આપડું બાળપણ બહુ જ સારું લાગતું. કારણ કે એમાં દરેક પળને આપણે માણતા. સ્કૂલે જવાનું સ્કૂલના શિક્ષકો સાથે આપડે એકદમ એટેચ થઈ જતા. અને ઘરે આવી અને સ્કૂલ નું ઘરકામ તો હોય જ. લેસન તો કર વાનું જ હોય. પણ ઘરનું કામ પણ કરવાનું હોય. થોડી જવાબદારી હોય. મમ્મી એ કીધું હોય કે લેસન કરી લે ને એટલે પછી ઘર આખું વાળી નાખજે. અને વાળીને પછી જ રમવા જજે. એટલે બહાર રમવા જવાની એટલી ઉ તાવળ હોયને, લેસન પૂરું થાય એટલે ઘર આખું વાળી નાખીએ. સમૂ કરી નાખીએ અને પછી બાર જઈએ. અને બાર બેનપણીઓ રાહ જ જોતી હોય. લંગડી રમતા અમે કબડ્ડી રમતા. અને પેલું વચ્ચે પથરા મૂકી અને નારગો